હા બોલો.
કરો છો?
કઈ નઈ બસ જમીને બેઠા છીએ.
બરાબર. ઓ બેઠીતી ઓય ઈ જાતી તી.
હા. હા બોલો.
મારી નાની સિસ્ટર છે ને એને ટ્વેલ્થ પાસ કરી લીધું છે તો એને હવે કઈ લાઈન લેવી, કઈ નહી એ વિચારતી તી એમ.
અચ્છા, ટ્વેલ્થ પછી તો બધી બઉ જ ફિલ્ડ છે. અ ભણવામાં બી છે ને બી સી એ છે, બી બી એ છે, બી કોમ, બી એ. બધી બવ છે. એવું પછી ઈ કદાચ એણે સાયન્સ લીધું હોય, તો ફાર્મસી એમ બી બી એસ, બી એચ એમ એસ બધું બઉ છે ફિલ્ડ તો.
હમ્મ સા સાચી વાત છે અત્યારે તો બોજ બધું બો જ બધું નીકળી ગયું છે
હા અને આમાં ઇન્ટરેસ્ટ ના હોય તો પછી બ્યુટી નું બી છે. કે નેલ આર્ટ કરાય, ફેશન ડિઝઇનિંગ નો કોર્સ કરાય પછી હ સ્ટાન્ડર્ડ મેજ કરેને તો બી મેંદી ના તો બધા બઉુ જ ઓર્ડર આવતા હોય છે.
હું કરું છું, મહેંદીનું તો
હા. એટલે એ તો એવું વસ્તુ છે કે, વેડિંગ તો બંધ થવાની નથી. લોકો શ્રીમંત માં બી મુકાવે, વેડિંગ માં બી મુકાવે ના ના મોટા બધા એવા ફંક્શન માં મુકાવતા હોય એટલે એ તો ચાલતું જ રેવાનું છે.
હમ્મ
એટલે કમાવાનો એક બેસ્ટ ઓપ્શન છે. હા પછી એક સલુન બી ખોલી દેવાય હેર કટિંગ ને એવું આવડતું હોય ને છોક કરી ઓનું આમ સારા સારા. તો.
બરાબર. એ પણ ઇ પણ એમાં થોડુંક લાગે પણ કરાય એવું જે પણ એમાં પણ રૂપીસ પડે.
હા. પછી ફેશન ડિઝઇન નો કોર્સ બી એક સારો એવો છે.
હમ્મ, અત્યારે મોસ્ટ ઓફ છે ને, ડિગ્રી કરતા સ્કીિલ વધારે જોવે છે.
કીલ બેસ તો હા બહુજ થઈ ગયું છે સ્કીલ બેઝડ.
હમ્મ.
તો અને ભણે છે ને, તો બી ભણવાની સાથે સાથે સ્કીલ માંગે છે. કે ડિગ્રી તો ભાઈ નામ ની છે એમ.
સાચી વાત કીધી.
એ તો ખાલી કોઈક એક લેવલ સુધી પહોંચવા માટે જ પછી આગળ તો સ્કીલ જ કામ આવવાની છે એમ.
હા.
તો લોકો એટલે જ તો સ્પેશિયલી એના કોર્સ કરે છે બાર. ગમે તે. ડિગ્રી હવે ઓછી ચૂઝ કરે છે લોકો
સાચી વાત છે ના ના ત્યારે મોસ્ટ ઓફ છે ને સ્કેલ જ બધા મેં જોયું ને તો મોસ્ટ ઓફ કેટલું પણ ઓછું ભણેલું હોય કે એની ડિગ્રી પણ એ લોકો મોસ્ટ ઓફ સ્કીિલ જ જોતા હોય
હા એ જ ને એક બિઝનેસ કરતા આવડી જાને સારો એવો અને એ સેટ થઈ જાય ને તો તો પછી કોઈ નોકરી કે એની જરૂરત જ નથી થી અને ગુજરાત માં તો બ નસ બેસ્ટ જ છે
હમ
તો અને એમાં બી આવો બ્યુટી ન હોય તો તો ચાલે જ અને એક ખાવા પીવાનો હોય તો તો વધારે
સાચી વાત છે
હમ એવા બિઝનેસ તો વધારે જ ચાલતા હોય છે
હમ્મ.
અને પૈસાની જો સગવડ થતી હોય ને આમ મતલબ બજેટ હોય પેરેન્ટ્સ નું સારું એવું તો તો પૈસા ખર જેને પછી આઉટ ઓફ કન્ટ્રી જતું રેવાય. ત્યાં સ્કીલ વધારે કામ લાગે છે.
હા, તો અહીંયા એક એક મિનિટ ના બે બે મિનિટ ના પણ રૂપીસ આપે અચ્છા અહિયાં એટલું બધું નથી આપડે.
હા, ઈન્ડિયામાં એ રીતનું થોડું ઓછું છે પણ આઉટ ઓફ કન્ટ્રીમાં તો પર હવર ના બી એ લોકો પૈસા સારા એવા આપે છે.
સાચી વાત છે.
ત્યાં થોડું આપડું ખાવા એવાનું બધું બેલેન્સ ના થઈ શકે. ઘરથી અલગ રહેવા નું એટલે બધું પોતે મેનેજ કરવું પડે. ટાઈમ છે વર્ક ભણવું બી પડે જોડે જોડે ને વર્ક બી કરવું પડે. એટલે બધું થોડું અઘરું પડી જાય પણ થઈ જાય મેનેજ એમ.
સાચી વાત છે.
એક વખત ખબર પડી જાય ને કે હવે કરવાનું જ છે એટલે પછી કોઈ છૂટકો નથી. થઈ જ જાય આપોઆપ.
અહિયાં તો આપડે કેટલું કરી લઈએ. તો એ બહુ રૂપીસ પણ કમ ઓછા મળે છે.
હા એજ ને અહીયાં આપણને મંથલી ઇન્કમ મળતી હોય છે. ત્યાં એ લોકોને ડે વાઈઝ અને હોવરવાઈઝ અવરવાઈઝ મળતી હોય.
સાચી વાત.
તો અને અહીંયા મંથલી બી બહુ ઓછી મળતી હોય જયારે ત્યાં ડે વાઇસ બી બહુ સારી એવી મળતી હોય.
હમ્મ, સાચું કીધું તમે.
અને એ લોકો એવા હોય ને કે કોઈ જ ફ્રી ના બેસી રે. નાનું છોકરો હોય. કે મોટા હોય કે ઉમર વાળા બી હોય કશુંક ના કશુંક કરતા જ રે
આ ને એ એ પણ કો તો આમ જે સિક્ટી સેવેન્ટી વાળા પ્રોપર ઇંગ્લિશ બોલતા હોય છે ચાલતા હોય છે. અ કરતા હોય જ્યારે અહિયાં જે સિક ટી સેવેન્ટી વાળા તો ખખડી જ જાય છે.
હા એ લોકો તો બસ ઓટલાય બેસીને પંચાયત કરવા માંથી જ નવરા નહી હો
સાચી વાત છે. અન નીકળશે તો બધાને પંચાયતી ચાલુ કરી નાખશે.
હા અને એટલા ફ્રી માઈન્ડ હોય ને. એકદમ ઓપન માઇન્ડ હોય. ત્યાંના લોકો.
સાચી વાત ઘણા લોકો એ ઓપન માઈન્ડ રહેવું જ ગમે.
હા. જરા એના થોડું ઓછું સમજે એ અમુક બાબતોમાં. પણ ત્યાં તો એ લોકો એટલા ફ્રી માઈન્ડ હોય ને કપડા થી માંડીને બધી રીત તે પેરવું ઓઢવા તે
હમ્મ. અને અહિયાં થોડું કામ બી બીવીને જીવે પછી બઉ ફ્રેન્કલી ના રે. એ અમુક ફેમિલી ફ્રેન્કલી લે.
એજ.
હમ્મ.
જવાનો ચાન્સ મળે ને તો સારી એવી કન્ટ્રીમાં જવાય જ્યાં આપડી સ્કીલ કામ લાગે કે, આપડી કોઈ ડિગ્રી હોય તો એ ફિલ્ડ કા વધારે ચાલ તી હોય. આઈ ટી ફિલ્ડ ઓસ્ટ્રેલિયા માં વધારે ચાલે કા તો જર્મની માં વધારે ચાલતી હોય છે આઈ ટી ફિલ્ડ. તો એ લોક એ પર્સન ને ત્યાં જતું રેવાય.
સાચી વાત ના આઈ ટી માં તો સારું છે આમ એ જર્મની માં તો ફ્રી ઓફ કોસ્ટ પણ ભઆવ છે ને?
અ હા જર્મન નીમાં ફ્રી ઓફ કોસ્ટ અહંથી મોકલવામાં આવે છે કે એવું કંઈક છે.
બરાબર.
હમ્મ, બાકી ત્યાં આઈ ટી વાળા ને બહુ સારું એવું માર્જિન હોય છે.
બરોબર.
હમ્મ. કેમ કે ટેકનોલોજી ત્યાં વધારે છે ને એટલે
હા, બરાબર.
હમ્મ જયારે આપડે તો અહિયાં મુંબઈ, પુને એવી સિટીમાં જવું પડે વધારે કમાઉ હોય તો બાકી અહિયાં આપડી નજીકની હા વડોદરા, અમદાવાદ, આણંદ છે એ બધી સિટીમાં આઈ ટી ઓછું કમાઈ શકાય એમાંથી.
હમ્મ, સાચી કીધુ. હમ્મ.
હમ્મ, બાકી ત્યાં તો બેંગલુરુ, પુણે વધારે ચાલી જ છે અને સારી એવી ઇન્કમ બી હોય છે ત્યાં.
સાચું કીધુ.
મુંબઈમાં મળે ને કા તો બેંગલુરુમાં મળે એ તો બેસ્ટ છે.
સાચી વાત છે. તો અહીયાં જ
હા ત્યાં જમ એક એક વખત ત્યાંથી કોઈક કંપનીનો ઓફર લેટર આવી જાય ને જોબ માટે તો તો બવ જ સારું એમ. પછી ત્યાંથી બીજે બીજે હે?
તમે શું કર્યું સ્ટડીઝમાં?
હું સ્ટડીમાં આઈ ટી ફિલ્ડમાં જ છું.
બરાબર.
હમ્મ.
મારો ભય પણ છે ને મોટો એ પણ આઈ ટી ફિલ્ડમાં જ છે.
બરાબર છે.
એ બી એસ સી આઈ ટી કરે છે એમ.
હા. બરાબર છે. ચાલ અત્યારે આઈ ટી વાળા વધારે છે પણ આઈ ટી માં કોમ્પિટિશન એટલી છે કેમ કે જે જોઓને એ આઈ ટી માં જ જાય છે.
સાચી વાત
કેમ કે લોક કોને પેલું છે ને અહ વાંચવું ને એવું ઓછું ગમે છે હવે. જે સાત આઠ કલાક નો વાન ચવાનું હોય ને ગવર્મેન્ટ એક્ઝામ આપડે આપીએ તો એમાં કેવું અહ આઠ નવ કલાકનું રીડિંગ માંગે જ છે
એમાં તો જેમ કે બેંકની એક્ઝામ એ બ ધીમાં.
હા, બેંકની એક્ઝામ છે પછી કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ હોય બ ધું અને અલગ અલગ સબ્જેક્ટ જેટલા બધા વાંચવાના એટલે ટાઈમ આપવો જ પડે. હવે એ કોકના થી સળિંગ બેસ વાય ના વેસાય એવું બધું. એટલે બધા એક આઈ ટી માં તો કેવું લેપટોપ લઈને બેસ સી જાવ ગમે તે થીગમાં તમે માથું મારો એટલે કશું તો આવડશે. ક્યાંક તો લેસે કોક. કંપનીઓ આટલી બધી છે તો.
હા અને અત્યારે કેટલું બધું નીકળી ગયું છે. એ
હા પણ એવું નહી સમજતા કે અત્યારે આઈ ટી બી પાછળ એટલું જ હળ થતું જાય છે.
હા.
એ આઈ આયુ ને ત્યારથી તો વધારે જ. હા એટલે એવું બધું છે સ્ટડીની બાબતમાં તો.
હમ્મ આ તો બો કોમ્પિટિશન છે બધી વસ્તુમાં.
કોઈ એક સ્કીલ પકડી લેવાની અને એ સ્કીલની ઉપર ચાલવાનું.
હા.
આપડે ચાલી જઈએ ગમે ત્યાં.
કબ કે.
હા.
સારું સારું એને કઈશ જોઈશું પછી નઈ ખબર પડે તો તમને કહીશ.
સારું સારું કેજો શ્યોર.
હા, બાય.
શારું બાય.